હલો, કેમ છો તમે? હું પણ મજામાં છું. ઘરે બધું દુખ સરસ છે.
હા બધા મજામાં છે. છે.
હા આજે તમને એવું નથી લાગતું ખુબ ગરમી જ લાગી રહી છે.
હા બહુ જ સખત ગરમી છે અને ગરમી ત ગરમીમાં તો પાણીનું આમ જેટલું પાણી પીએ ને એટલું ઓછું છે અને એમ આપણને ગરમીમાં પાણીનું મહત્ત્વ સમજાય છે.
હા બરાબર કહ્યું તમે પાણી વગર જીવનની કલ્પના પણ કરીશ આપણે કલ્પના પણ નહી કરી શકીએ.
અરે પાણીમાં પાણી તો આપણા જીવનનો સૌથી મહત્ત્વનો એક ભાગ છે પાણી વગર વગર જો જીવન શક્ય જ નથી
હા સાચું કહ્યું તમે રોજ કેટલું પાણી પીવો છો.
હું પ્રયત્ન તો કરું છું કે ઓછામાં ઓછી સાતથી આઠ ગ્લાસ પાણી પીવાના એવા પ્રયત્નો ક- ઓ કરું જ છું પણ કોઈક વાર રહી જાય છે પણ મારા પ્રયત્નો પૂરા હોય છે.
હા હું પણ એ એટલું જ પી-પીવાનો પ્રયત્ન કરુ છું પણ ક્યારેક ભૂલી જાવ છો પાણી પીવું હેલ્થ માટે ખૂબ જરૂરી છે ને?
હા જો આપણા શરીરને હાઈડ ટ્રેટ રાખે છે પાણી અને આપણને એનર્જી આપે છે. અને અ પાણી પીવાથી તો આપડી સ્કીિન પણ ગ્લો કરે છે. આપણી સ્કીન માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે.
સાચું પાણી ઓછું પીવાથી થાક લાગે છે તમને ખબર છે? આપણા શરીરમાં આ મોટા ભાગ ઉમ-અ પાણીમાં પાણી થીજ બનેલા છે.
ભગ આપણા શરીરમાં સાઈઠથી સિત્તેર ટકા પાણી જ હોય છે, એટલે તો પાણીનું મહત્ત્વ ખૂબ્સ સમજવું ખૂબ જરૂરી છે.
હા, ફક્ત પીવા માટે જ નહી, નહી પાણી બીજા ઘણા કામ માટે પણ જરૂરી છે.
હવે જો પાણી તો આપણને સવારથી ઉઠીએ ને રાતના સૂઈએ, તે બધા કામમાં જરૂરી છે જેમ કે આ જમવાનું બનાવવામાં સાફ સફાઈ કરવામાં, ખેતીવાડી કરવામાં, દરેક આપડી જ સવારથી ઉઠવાથી લઈને રાતના સૂવ્યા સુધીને દરેક પ્રવૃત્તિતિમાં આપણને પાણીની જરૂર પડે જ છે અને ખાસ કરીને ખેતી માટે પાણી કેટલું જરૂરી છે.
હા અ સાચું કહ્યું તમે જો પાણી ન હોય તો પાક ન થાય. અને ખોરાક ની અછત પડી જ જય શકે છે.
એટલે તો પાણી ઇકોનોમી માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે કે અ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ જો પાણીનો અ ઉપયોગ થાય છે બધી જ કંપનીઓમાં પાણીનો ઉપયોગ થાય છે જો પાણી જ નહીં હશે તો એના પર કેટલી અસર પડશે અને એ આપણી ઇકોનોમી પર અસર કરશે.
હા સાચી વાત કહે પણ આજકાલ પાણીની સમસ્યા વધી રહી છે વોટર સ્કેસ સિટી ન એક મોટો ઇશ્યુ બની થયો છે.
હા અને ઘણા વિસ્તારોમાં તો લોકો પીવાનું શુદ્ધ પાણી પણ લોકોને નથી મળતું અને ઉનાળામાં તો આ ખૂબ જ એક ચિંતા ચિંતાજનક વિષય બની જાય છે. લોકોને પાણી વાપરવા માટે પણ ટેન્કરો મંગાવવા પડે છે.
હા તમને શું લાગે છે. કે પાણીની કમી કેમ થાય છે.
હા જો પોલ્યુશન અને રેઇનફોલનું ઓછું થવું એ પણ એક ખૂબ મહત્ત્વનો ભાગ છે અને લોકો લોકોએ પાણીનો બગાડ ના કરવો જોઈએ લોકોએ પાણીની કિંમત સમજવી જોઈએ. જેમ કે નળ ખુલ્લા ના રાખવા જોઈએ જરૂર વગર પાણી ન વાપરવું જોઈએ એ બધી આદતો એમણે બદલવી જોઈએ.
હા સાચી વાત કહી. આપણેે પાણી બચાવવું જ જોઈ હવે સેવ વોટર સેવ લાઈફ એ સાચ વાત છે તમે પાણી બચાવવા વિચે શું. કર શું કર્યો છો.
જઓ હું તો જેવી રીતે કે સવારે બ્રશ કરતી હોઉં તો મારોું નળ હું બંધ જ રાખું છું ઘણા લોકો શું કરે છે નળ ચાલુ રાખે અને બ્રશ કરે છે જ્યારે હું તો બ્રશ કરતી વખતે નળ બંધ રાખું છું અને મારી નાહવાની ડોલ. પણ પહેલાં ભરી લઉં છું પછી જ હું નાહઉું છું શાવરનો તો હું ખૂબ જ ઓછો ઉપયોગ કરું છું અને વાસણ જ્યારે હું ઘતી હોય ત્યારે નળ બંધ રાખીને વાસણ પહેલાં પૂરા ઘસી લઉં પછી જ નળ ખોલીને એમને ધોઉં છું. એવી રીતે હું પાણીનો દુરુપયોગ નથી કરતી.
છ તમે અને તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિશે. સાંભળ્યું છે.
હા વરસાદનો પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ એને જ તો રેઇન વોટર હાર્વેસિંગ કહેવાય છે ને.
અરે હા આ તો બઉ અ યુઝફુલ છે ગવર્મેન્ટ પણ આ આ માટે અવેરનેસ ફેલાવે છે.
હા અ પાણી પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા થઈ ગઈ છે જેમકે ફેક્ટરી છે ફેક્ટરી કારખાનાઓનું ગંદું પાણી બધું નદીઓમાં છોડવા છોડવા માંડી છે એના લીધે બધું પાણી પી પીવાલાયક પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે.
સાચું કય્યું તમે.
અને એ પ્રદૂષિત પાણી પીવાથી કેટલી બધી બીમારીઓનો સામનો થાય છે છોકરાઓને ડાયરિયા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
હા સાચ ક્યું ડાયરિયા નહી. કોલેરા છે એ ટાઈફોઇડ છે એની બીે એ પણ અ હે બચ્ચાઓને હેલ્થ પર અસર કરી શકે છે. એટલે ક્લીન બહુ જરૂરી છે.
હા તો હું તો પાણી હંમેશા અ ફિલ્ટર કરીને જ પીવું છું એજ એક સેફ ફોરેસ્ટ સારો ઉપાય છે પાણી હંમેશા કાં તો તમે ગરમ કરીને ઉકાાળેલું પાણી પીવું કાં ફિલ્ટર કરેલું પાણી પીવું ડાયરેક્ટ પાણી પીવું. હાનિકારક છે.
હા એ તો તમે વાત સાચી કરવી. પાણી ફક્ત જરૂર જરૂર નથી જવાબદારી પણ છે આપણે એને સાચવીને યુઝ કરવું જોઈએ.
ખૂબ જ સરસ વાત કરી અને આપણી આવનારી ભવિષ્યમાં આવનારી પેઢીને માટે પાણી પણ આપણે બચાવવું છે અત્યારથી આપણે પાણીનો આટલો દુરુપયોગ કરીશું તો આપણી આવનારી પેઢીને આપણે શું આપીશું તો એમને એટલી બધી મુશ્કેલીઓ થઈ શકે. એજ.
હા સાચું ક્યું તમે હવે તો સ્કૂલમાં પણ વોટર કન્ઝર્વેશન વિશે શીખવવું જોઈએ. નાના ના નાના બાળકોને અવેર કરવા જોઈએ.
જો એક વ્યક્તિ પણ બદલાવ લાવે તો ધીરે ધીરે અ બદલાવ થઈ શકે છે અને જો બધા મળીને પ્રયત્નો કરશું તો એક દિવસ જરૂર બ બદલાવ આવશે અને. પાણીનો યોગ્ય ઉપયોગ કરવો એ લોકો લોકોને સમજણ પડી જ જશે.
હા સાચું કહ્યું પાણી યોગ્ય ઉપયોગ કરવો જોઈએ વેસ્ટ ન કરવું જોઈએ પાણી વગર જીવન અશક્ય છે એટલે જ દરેક બૂદની કિંમત સમજવી જોઈએ આપણેે.
સાચી વાત કરી પાણી વગર તો જીવન અ જીવું શક. કચ નથી જો પાણી આપણને પાણી પાણી વગર આપણે એક દિવસ પણ રહી શકીએ? બિલકુલ બિલકુલ ના રહી શકી એટલે પાણીની કિંમત કરવી ખૂબ જ જરૂરી.
હા તમને ક્યારેક પાણીની કમીનો પર્સનલી અનુભવ થયો છે.
હા અ એક એક વખત હું ગામ ગઈ હતી ને ત્યારે ત્યાં પાણીની બહુ સમસ્યા થઈ ગઈ હતી ત્યાં તો દરરોજ માત્ર થોડા કલાક માટે જ પાણી આવતું હતું અને બધાએ એ સમયમાં જ પાણી ભરવું પડતું હતું.
અરે એ તો બહ મુશ્કેલ જ હશે ત્યારે સમજાયું હશે ને તમને કે શહેરમાં આપણે કેટલીક સુવિધાઓ સાથે જીવી રહ્યા છે.
એ તમે સાચું કીધું અહીં તો આપણે ઘણી વાર પાણીનો બગાડ કરીએ છેએ આ આ એક કારણ છે કે આપણે પાણીની કિંમતનો અંદાજો નથી આવતો જ્યારે હું ગામડામાં ગઈ અને એ સમસ્યા મને દેખાય ત્યારે મને પાણીની કદર થઈ કે આપણે પાણીનો કેટલો દુરુપયોગ કરી રહ્યા છે.
હા સાચું ગયું તમે તમે ક્યારેક વિચાર્યું છે, જો પાણી ખૂટી જાય તો શું થશે.
અરે જો પાણી ફૂટી જશે ને તો બહુ ગંભીર સ્થિતિ થઈ જશે લોકો પાસે પીવાનું પાણી નહીં હોય.
હા અને એગ્રિકલ્ચર કમ્પ્લીટલી બંધ થઈ જશે.
હા અને આ જેટલા પણ પશુ પક્ષીઓ એ કે આપણે આમ ઇન્સાન એમના સર્વાઈવલ માટે પણ બહુ મુશ્કેલી થઈ જશે અનેટ પાણી તો ફક્ત માણસો માટે જ નહીં પણ દરેક જીવ માટે ખૂબ જ જરૂરી છે.
બરાબર ટ્રીઝ અને પ્લાન્ટસ પણ પણ પાણી વગર જીવી નહી શકે.
હા સાચી વાત છે, પાણી તો દરેક જીવને જોઈએ છે, એટલે તો આપણે પાણીનો દુરુપયોગ ના કરવો જોઈએ હું તો મારી ગાડી પણ નટ લગાવીને નથી ધોતી હું તો બસ એક ડોલ ભરી દઉં અને એનાથી જ મારી ધો કે પછી પાઈપથી નથી ધોતી એનાથી પાણી ઘણું વેસ્ટ થાય છે.
હા કહ્યું તો મેં એમ કતી હતી કે આપડે આપણેને બીજી સોસાયટીની બીજી લેડીસો મળીને એક સેમિનાર રાખીએ વોટર અવેરનેસ પર કેવો. શું શું સારો વિચાર છે, મારો.
અને ખૂબ જ સારો વિચાર છે, અને આ વિશે જાગૃતતા લાવવી આપણે ખૂબ જ જરૂરી છે, જો અત્યારથી જ આપણે પાણી બચાવવાના પ પગલાં ભરશું ને તો આપણે આવનારને આવનાર ભવિષ્યની પેઢી માટે આપ પાણી બચાવી શકીશું.
હા સાચું કય્યું તો ચાલો આપડે એક દિવસ મળીને આ ડિસ્કસ કરીએ.
જરૂરથી ડિસ્કસ કરશો.
બાય બાય.
બાય.